હેલો.
હાઈ વિધીબેન.
કેમ છો
બસ મજામાં તમે કહો કેમ છો.
મજામાં શાંતિ ચાલે છે.
હાલમાં કોઈ મુવી વગેરે જોઈ કે નય
હા તમે પેલી નથી જોઈ મેં વાપસ આઉંગા
હા મેં વાપસ આઉગા જોઈ મેં સારી ફિલ્મ બનાવી એમને
હા ઘણી જ સારી છે, એમ તમે એમાં એ મુવીમાં અને સારું પેલું સૈનિકો વિશે કીધું પણ છે.
હા દિલજીત દોસાન છે ને એમાં
હા
હા મતલબ સારી એક્ટિંગ કરી એને પણ મતલબ સિંગર છે, મતલબ. ઓછી મૂવી કરી તો બી મતલબ સારું કેહેવાય એમ
હા અને અને એમાં તો ઘણી વેલ્યુ પણ સમજાય છે કે દેશને પ્રત્યે કેટલી ફરજો હોય છે.
હા એ વાત સાચી.
હા
એવી જે એક બીજી બી પેલી છે, ને આપણે ગદર ટુ કે એ એ રિલેટેડ જ છે, ને હા એ મેં જોય તી તારાસિંગ વાળી
હા અને મુવીઝમાં તો હા અને મુવીઝમાં તો કેવું થતું હોય છે કે અમુક મુવીઝમાં તો આપડી આમ હિસ્ટ્રી પણ બતાવામાં આવે છે કે આપણો ઈતિહાસ પણ આમ દર્શાવવામાં આવે છે કે આપણે પૌરાણિક કથાઓને લઈને પણ બતાવે છે.
હા એવી એવી હિસ્ટ્રી વાળી જોવાની બી બહુ મજા આવે આમ તો કેમ કે આપડો જ ઈતિહાસ આપડે પાછો જોઈએ ને તો આપડ આમ એવું લાગે કે આવું બધું હતું નવું જાણવા મલે આપણને.
હા અને
હા.
બાળકો માટે પન સારું રે કેમકે એ લોકોને એવી રીતે આમ પુસ્તક માં વાંચ્યા કરતા આવી મુવી બ બતાય હોય ને તો એમને યાદ પણ સારું રે
હા યાદ સારું રે વાત સાચી છે બીજું તમે કઈ આમ અ શું કેવાય મુવી પ્રિફર કરો સાઉથ
મને હા મને વધારે તો આમ સાઉથ અને હોલીવુડ ગમે હા કેમ કે એક્શન ને એવું આમ વધારે હોય એ મુવીમાં.
હા સાઉથમાં એક્શન વધાર હોય હોલવુડમાં તો એક્શન બી હોય અને સ્ટોરીની જે રાઈટિંગ હોય એ અલગ જ લેવલની હોય
હા અને તમે તો હોલીવુડમાં મોસ્ટલી જોતા હોવ ને માર્વેલ્સમાં કેવું હોય છે કે એક ને એક મુવી એમ કનેક્ટેડ હોય છે.
હા હા મતલબ એમાં તો એવું છે ને કે કોઈ બી એક નવી ફિલ્મ રિલી રિલીઝ થઈ ને તમારે પ્રીવિયસ દસ મુવી જોઓ ને ત્યારે તમને ખબર પડે કે આ મુવી માં શું થયું બાકી તો ઉપર ઉપર થી જતું રે
હા એ કામ આામ જિજ્ઞાસા વધારી દે આપ આપણને જોવાની કે હા હવે આગલામાં શું થશે
હા એજ અને એમની સ્ટોરી રાઈટિંગ બી એવી છે અને એક્શન અને બધું મતલબ જે ડાયલોગ ડિલિવરી બધું આમ પરફેક્ટ હોય આપણને એવું લાગે કે ભાઈ કઈક નવું જોયું આપડે
હા, અને મેં તો હોલીવુડમાં તો પેલી હો હેરી પોટર છે.
અરે જેન્યુનલી રિવ્યુ તો એનો શું આપો જોરદાર છે એ તો.
એ હેરી પોટર્સન મેં આખી એમ એ લોકોનું આમ નાનપથી લઈને જ્યાં સુધી મોટા થયા ત્યાં સુધી એ આખી સિરીઝ જોઈ છે.
હા એ તો છે.
હા હા
ચાઇલ્ડહુડમાં તો એ મતલબ બઉ મતલબ ચાલી અત્યાર બી મતલબ આપડે મોટા છીએ, બટ જોઈએ ને તો બી મતલબ મજા જ આવે.
હા. આપડે આમ જોયા જ કરીએ, ભલેને બે હોય કે ત્રણ વાર હોય કે, ચાર વાર હોય. પણ આમ જોવાની એટલી એમ મજા આવે ને.
મજા આવે પેલી એક પેલી બી તમે જોયો હોય તો કદાચ પાયરેટ ઓફ કેરેવિયન હા હા કેપ્ટન જેક્સપિયર એ મતલબ કોમેડ ડી અને એશન મિક્સ છે. પણ એ મતલબ અલગ જ થ્રીલ આપે આપને જોવાનું
હા આમ કઈક મજા જ આઇ જઈ, એને જોવાની અમાં કોમેડી પણ એની અને એની વોક હોય કે ટોક હોય, એકદમ મસ્ત હોય છે.
ડાયલો ડિલિવરી બી મતલબ એવા ટાઈમે એવું બોલી દે ને, આપણને એવું લાગે અરે હા શું આવી જાય પાંચ દસ મિનિટ દન
હા એક મુવી ની ખાસ બાબત છે.
હા.
કે આપણે આમ કોઈક સ્ટ્રેસમાં હોઈએ, પણ જો આવી કોઈ કોમેડી કે એવી મુવી જોઈ લઈએ. કલાક ત્રણ કલાક તો આમ આપડું સ્ટ્રેસ એટલું આમ ઓછું થઈ જાય ને, મનનેમ હા, રિલીફ ઘણી મળી જાય.
એકદમ મન હળવું થઈ જાય.
હા.
બીજું કઈક કામ કરવું હોય ને તો બી મતલબમ પેલા પેલા જ એટલું સ્ટ્રેસ નારે
હા, એક બ્રેક મળી
બ્રેક મળી જાય. અને જરૂરી બી છે. બ્રેક લેવા મતલબ બધું સ્ટ્રેસ ભેગું થોડી કરવાનું હોય.
હા સાચી વાત છે. અને મૂવીનું તો આપણી લાઈફમાં પણ આ ઘણું ઇમ્પોર્ટન્સ છે.
હા એ બી વાત તો સાચી
હા અને અમુક મુવીઝ તો કેવું, આમ એજ્યુકેશનને રિલેટેડ પણ બતાવે સુપર થર્ટી આપણે જોઈ લઈએ
પર ધટી હા એ પણ મસ્ત મુવી બનાવી
હા એટલે આમ શિક્ષણને લઈને આમ સારી બાબ બત છે, કે આપણે આમ દર્શાવી શકીએ છીએ એને મવીઝમાં પણ
હા એ તો વાત સાચી. બાકી તમારું મતલબ થિયેટરમાં જોવાનું વધારે ગમે? કે ઓટીટી પ્લેટફોર્મમાં?
થિયેટરમાં અ આમ હામે હોય ને તો મોટું લાગે
હા એ વાર્તા સાચી. મજા આવે થિયેટર નો એક્સપિરિયન્સ જ અલગ અને અત્ય્યારે તો પેલું થ્રીડી વાળું નીકળ્યું ને
હા તમને એવું જ લાગે કે તમે ત્યાં જ છો એમ અંદર જ મુવી માં જ છો. હા એ સારી એમ મજા આવે વાળી બાબત છે.
તો હવે શું કંટાળડીયા જોઈ જોઈને તો કેમકે જનરલી આપડે મતલબ બધું તો થિયેટરમાં જોતા ના હોઈએ. એટલે એવું
અને પેલુ કેવું ફ્રેન્ડ સાથે મુવી જોવા ગયા હોય ને તો તો ઘણી જ મજા આઈ જાય. હા.
હ. મૂવી સોંગ સારું તમને લાગ્યું એવું યાદ છે.
ના એવું તો હાલ યાદ નહી સોંગું બહ પ્રિફર નહી કરતી મોસ્ટલી એશન પ્રફર
એ તો વાત સાચી બટ જનરલી તમે જોયું કે મતલબ જે હોલવુડની સિરીઝ હોય પાંચ છ સિઝન કમ્પ્લીટ ચાલતું હોય એમનું પણ લાસ્ટ સિઝનમાં લાસ્ટ એપિસોડ જે હોય ને ત્રણ ચાર એમાં એન્ડિંગ બગાડી નાખે.
હા અમુક વાર એવું જ થાય છે.
હા મે નોટ ગેમ ઓફ કર જોય તમે?
ગેમ ઓફ ના ના એટલી બધી નહી.
એટલે હા અમુક બે ત્રણ મતલબ જે સારી આમ જે ચાલતી હતી ને ખાસ ટાઈમથી સિરીઝ એમાં એન્ડિંગ બગાડી નાખ્યું એમને એ
એવું
હા
હા અને હોલવુડમાંથી કેવું કે ટેકનોલોજીનો પણ ઘણો ઉપયોગ થાય આપડણે વીએફએક્સ લઈ લો
હા વી એફ એક્સ હમ
સ એટલે આમ સારી બાબત કેવાય.
હા એ તો છે મારર્લ અમાં બધા કોસ્ટ્યુમ જોઈએ આપડે એ બધા વી એફ એક્સ થી છે જેમ કે થેનોસ છે.
હા એ તો આખો આમ અલગ જ બનાવી દ
અલગ જ બનાવી દીધો બાકી સ વગર વી એક ફેક્સ તમને એ ફીલ ના આવે કે ભઈ સામે મતલબ માણસ જેવો માણસ જ બનાવી શકીએ ને આપડે મતલબ વિલખ માં તો પણ વીએફએક્સ થી એને એટલો ખતરનાક બતાવી દીધો ને
હા
આપને જોવાની બી મજા આવે કે ભાઈ સાત જણા એકલો સાત કે આઠ જે મતલબ મેન હતા એ
એટલેઅમ સારી લડાઈ લડી એને એમ કહીએ તો
હા માર્વેલમાં તમારો ફેવરેટ કેરેક્ટર કયો
મારું ફેવરેટ
હ
મારું ફેવરેટ આયન્વય
ઓહ હ નાઈસ મેન કેરેક્ટર
યસ અનેક પેલો પણ અહ પેલું યાદ પણ નહી આવતું મને યસ હા એ થવા એટલે આમ વીજળી ની એવી જબરી તાકાત હોય છે ને અને એને દર્શાવ્યો પણ મુવી માં
મસ્ત દર્શાવે, ડાયલોગ બી મારતો હોય અને મતલબ એક્શન કરે બી મતલબ હ‌ લાાઈટનિંગ વાળું પેલું જે નહી એનું થોર હા થોડો એન્ટ્રી બી મસ્ત હે
હા અને મુવીઝમાં તો કેવુ પોઝિટિવ પણ ઇફેક મલેને આપણ ને નેેગેટીવ પણ ઇફેક્ટ
હા એ તો વાત સાચી આપડે કઈ એડેપ્ટ કરવીએ તો આપડા ઉપર જ છે.
હા હા અને વધારે તમે આમ પેલી કરો ને પોઝિટિવ તો આમ સારું રે તમારી લાઈફ માટે
લાઈફ માટે સારું રેય તો બટ હવે આમાં તો કેવું હોય જે લોકો મતલબ હવે આપ બધા‌ આપડા જેવાના હોય ને અમુક લોકોને કેવું હોય મતલબ એમને એડેપટ ના કરું પણ એમનું મગજ એ રીતનું એ ટાઈમે ચાલી જાય ને સાચું માની લાગે માની લે કે ના આવું જ આવું જ હા
હા અને મુવીઝમાં તો મે બસ કો કોમેડી મુવી વધારે ગમે
કોમેડી મુવી
આપડે હવે આવવાનું જ છે ને વેલકમ
વેલકમ ટુ ધ જંગલ એ બીજુ એક હતું ને નામ યાદ હાઉસફુલ ફાઈવ કે
હા હા હા હાઉલ એની પણ આમ કેવી સિરીઝ બનાવવામાં આવી છે. પાછી હાઉસફુલ વન ટુ થ્રી ફોર ફાઈવ હા.
પહેલા ત્રણ પાછા અલગ જ લેવલ ના હતા હાઉસફુલ વાળા
હા
હા. વાંધો નહી સારું
હા તો ચલો મળીયે પછી.
હા હા શ્યોર શ્યોર હા.